તમને મારો અવાજ આવે છે?
હ આવે છે.
હા, તો આજે જ ને આપડે એક બહુ રસપ્રદ વિષય પર ચર્ચા કરીશું જે છે યાત્રાનું સંપૂર્ણ આયોજન અને તૈયારીની પ્રક્રિયા. કોઈ પણ યાત્રા સફળ બનાવવા માટે છે ને યોગ્ય આયોજન ખૂબ જરૂરી હોય છે એટલે.
હ, સાચી વાત છે. તમારી ઘણા લોકો યાત્રાની મજા વિશે વાત કરે છે પણ યાત્રા શરૂ થતા પહેલા જે તૈયારી થાય છે તે પણ એટલી જ મહત્વપૂર્ણ હોય છે.
હા, ચલો સૌથી પહેલા તો છે ને ઘટનાત્ય સ્થળ ની પસંદગીથી વાત શરૂ કરીએ તો કોઈ પણ યાત્રામાં પહેલું પગલું હોય છે કે ક્યાં જવાનું કે કઈ એ જગ્યા નક્કી કરવી.
બિલકુલ ગંતડવો પસંદ કરતા સમયે હવામાન અંતર સમય અને ઉદ્દેશ્ય જેવા મુદ્દાઓ ધ્યાનમાં લેવામાં આવે છે.
હા, ઉદાહરણ તરીકે કેટલાક લોકા પર્વતો તરફ જવાનું પસંદ કરે છે અને કેટલાક લોકો દરિયા કિનારે તરફ જાય છે અને કેટલાક લોકો ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા માંગે.
હા, આનું પસંદ કર્યા પછી તેના વિશે માહિતી મેળવામાં પણ જરૂરી બને છે.
હા, બિલકુલ એ વસ્તુ છે. ઉદાહ આમ જોઈએ ને તો આ બે આ બીજું મહત્વપૂર્ણ પગલું છે કે સ્થળ વિશે જાણકારી હોવાથી અનેક મુશ્કેલીઓથી પણ બચી શકાય છે.
હા, આ જાન કારીમાં હવામાન સ્થાનિક પરંપરા પ્રખ્યાત સ્થળ ભોજન અને પરિવહનની માહિતી સામેલ હોય છે.
હા, આજે ડિજિટલ યુગમાં તો આ બધી માહિતી મેળવવી ઘ આમ બહુ સરળ બની ગઈ છે હવે તો.
હા, તમારી વાત સાચ ચી છે યોગ્ય માહિ તી હોવાથી સમય અને પૈસા બંનેની બચત થઈ શકે છે.
હા, એત તો અને હવે તો બજેટ વિશે પણ વાત કરીએ તો બજેટ નક્કી કરવું યાત્રાનું ખુબ મહત્વપૂર્ણ પગલું છે.
હા, બજેટ વગરની યાત્રા ઘણી વખત અંદાજ કરતાં વધુ ખર્ચેલી બની શકે છે.
હા, બજેટમાં પરિવહન રહેવાની વ્યવસ્થ થા ભોજન પ્રવેશ શુલ્ક અને અન્ય ખર્ચાનો પણ સામાવેશ કરવામાં આવે છે.
હા, સાચી વાત કેટલાક લોકો અલગથી આપાતકાલીન ખર્ચ માટે પણ રકમ અલગથી રાખે જ છે.
હા, આ ખુબ સમજદારી ભર્યું પગલું ગણીશ શકાય.
હા, બજેટ તૈયાર થાય જાય પછી પરિવહનની બુકિંગ કરવાની પ્રક્રિયા શરૂ થાય છે.
હા, યાત્રા માટે ટ્રેન, બસ, વિમાન અથવા અન્ય માધ્યમોનો ઉપયોગ થઈ શકે છે.
હા, અગાઉથી બુકિંગ કરવાથી ઘણી વખત ઓછા ખર્ચે સુવિધા મળી જાય છે.
હા સાથે સાથે મુસાફરીનો સમય પણ આમ અનુકૂળ રીતે પસંદ કરી શકાય ને.
હા, પરિવહનની બુકિંગ પછી રહેવાની વ્યવસ્થા એટલે કે ઉતારાની પસંદગી આવે છે.
હા, રહેવાની જગ્યા પસંદ કરતા આમ સુરક્ષા સફાઈ અને સ્થાન નું ખૂબ મહત્વ પણ હોય છે.
જો ઉતારો મુખ્ય સ્થલની નજીક હોય તો અવર જવરમાં
હા, કેટલાક લોકો તો હોટલ પસંદ કરે છે જયારે કેટલાક લોકો ગેસ ટ હાઉસ અથવા અન્ય વિકલ્પો પસંદ કરે છે.
હા, રહેવાની વ્યવસ થા પાકી થઈ જાય પછી પેકિંગ ની તૈયારી શરૂ થાય છે.
હા, પેકિંગ કરતા સમયે જરૂરી વસ્તુઓની આમ યાદી બનાવવાની ઘણી ઉપયોગી એક સાબિત થઈ શકે છે.
હમ્મ, જેમ કે કપડા, દવાઓ, મોબાઈલ ચાર્જર, પાણીની બોટલ અને રોજિંદાની વસ્તુઓનો સમાવેશ થઈ શકે છે.
હા, હવામાન પ્રમાણે કપ ડાની પસંદગી પણ ખૂબ જરૂરી છે.
જો ઠંડી જગ્યા હોય તો ગરમ કપડા અને ગરમ હોય તો હલવા કપડા લઈ જવા જોઈએ.
હા, પેકેજિંગમાં વધારે આમ સામાન ભરવા પણ યોગ્ય નહી.
હા, હલકું અને વ્યવસ્થિત સામાન મુસાફરીને સરલ બનાવે છે.
હા અને યાત્રાના દસ્તાવેજો વિશે વાત કરીએ તો
અ કોઈ પણ યાત્રામાં દસ્તાવેજો ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજાવે છે
હા ઓળખપત્ર ટિકિટ બુકિંગ ની માહિ તી અને અન્ય જરૂરી કાગળો સાથે રાખવા જ જોઈએ
હ દસ્તાવેજોની નકલ અલગ થી રાખવાથી પણ ફાયદો થઈ શકે છે
હા કારણ કે કોઈ પણ આમ આકસ્ મિક પરિસ્થિતિમાં તે છે ને એક મદદરૂપ બની શકે છે
હા હવે આપણે સુરક્ષાના મુદ્દા તરફ આવીએ
હા સુરક્ષા વગર તો યાત્રા અધૂરી ગણી શકાય ને
હમ પોતાના સામાનની સંભાળ રાખવી અજાની જગ્યાએ સાવધાની રાખવી અને નિયમોનું પાલન કરવું જરૂરી છે
હા મુસાફરી દોરાન છે ને આરોગ્યનું પણ ધ્યાન રાખવું બહુ જરૂરી છે
હા પૂરતું પાણી પીવું અને સમયસર ભોજન લેવું પણ એક મહત્વપૂર્ણ વસ્તુ છે
હા અહિયાં સુધી છે ને આપે ગણતવ્ય પસંદગી આમથી લઈને જ સુરક્ષા સુધીની પ્રક્રિયા વિશે વાત કરીએ આપણે
અને આ તમામ પગલાઓ એક સફળ અને સુરક્ષિત યાત્રા માટે ખૂબ જ જરૂરી છે
હા એ તો છે જ અને પહેલા આપણે જે વાત થઈ આપડી એવી રીતે બજેટ બનાવવાનું બુકિંગ કરવું પેકેજિંગ અને સુરક્ષા વિશે વાત કરવીયે જ જોઈએ આપણે જતા પેહલા
હા અને હવે આપણે જે યાત્રા દોરન જે આપણે સ્થળે જઈએ છે એના પર શું કરી શકાય તેના વિશે પણ આપણે વાત કરી જ શકીએ
હા જયારે કોઈ વ્યક્તિ આમ ઘ કરતવ્ય સ્થળ પર પહોંચે ને ત્યારે સૌથી પહેલ આમ આસપાસનું છે નિરીક્ષણ કરવું ઉપયોગી બની શકે છે
બિલકુલ નવી જગ્યા વિશે સમજણ મેળવવાથી આગળની મુલાકાત સારી બની જાય છે
હા ઘણા પ્રવાસીઓ છે ને પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરે છે
હા દરેક સ્થળની પોતાની વિવેેશતા હોય છે કોઈ સ્થળ પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું હોય છે તો કોઈ ઐતિહાસિક મહત્વ માટે
હા અને કેટલાક સ્થળોમાં છે ને પ્રાચીન ઈમારતો કિલ્લાઓ મંદિરો અને છે ને સ્મરકો જોવામાં બી મળે છે જ આપણને
હા જયારે કેટલાક સ્થળો માં પર્વતો, ઝરણા, વન વિસ્તારો અને દરિયા કિનારે મુખ્ય આકર્ષણ હોય છે.
હા યાત્રા દોરન સમય નું યોગ્ય આમ સંચલન બહુ જરૂરી વસ્તુ છે.
હા જો સમય નુ આયોજન ના હોય તો ઘણા મહત્વપૂર્ણ સ્થળો જોવાના બાકી રહી જાય છે.
હા તે માટે કેટલાક લોકો છે ને દિવસ પ્રમાણે મુલાકાતની યોજના ના બનાવે.
હા આ રીતે સમયની બચત થાય છે અને ઉતાવળ પણ ઓછી થાય છે.
હા ગણતવ્ય સ્થળ પર સ્થાનિક સંસ્કૃતિ વિશે જાણવો પણ એક રસપ્રદ અનુભવ બની શકે છે.
સાચી વાત છે તમારી દરેક વિસ્તારની પોતાની પરંપરા ભાષા અને જીવન પદ્ધતિ હોય છે.
દેશ અને દુનિયાને છે ને વધુ રસપ્રદ બનાવે છે.
હમ કેટલાક સ્થળો પર લોકનૃત્ય, લોકસંગીત અને પરંપરાગત કાર્યક્રમ પણ જોવા મળે છે.
હા અને આવા કાર્યક્રમથી તો સ્થળની ઓળખ દર્શાવે ને.
હ તેનાથી મુલાકાતીઓ અને સ્થાનિક જીવન વિશે વધુ સમજણ મળે છે.
હા અને સ્થાનિક ભોજન વિશે વાત કરીએ તો શું મળે?
ઘણી જગ્યાઓ તેમના ખાસ ભોજન માટે પણ પ્રસિદ્ધ હોય છે.
હા, દરેક પ્રદેશમાં છે ને અલગ અલગ સ્વાદ અને રસોઈની પદ્ધતિ જોવા મળે છે.
હા, કેટલાક સ્થળ અહ મસાલેદાર ભોજન માટે જાણીતા હોય છે જ્યારે કેટલાક સ્થળો સરલ ભોજન માટે ઓળખતા હોય છે.
હા, ભોજન દોરાન સફારી આમ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આપડે.
હા, સ્વચ્છ અને વિશ્વનીય સ્થળ પર ભોજન કરવું વધુ યોગ્ય ગણી શકાય.
હા, ગણતવ્ય સ્થળ પર ફોટો અને વિડીયો પણ લેવામાં ખુબ આવે છે.
હા, આ યાત્રા ની યાદો હોય એને સાચ ચવાનું એક સરલ માધ્યમ બની રહે છે.
હા, પણ ફોટો લેવામાં એટલામ વ્યસ્ત પણ નહી થયું જોવું જોઈએ કે આમ સ્થળની વાસ્તવિક મજા ના લઈ શકીએ.
બિલકુલ કેટલા જ પલોને માત્ર અનુભવ પણ જોઈએ.
હા અને યાત્રા દોરન સુરક્ષાની પણ આમ ફરી એકવાર ધ્યાન તો આપવી જ જોઈએ.
હ, અ જે બજાની જગ્યા હોય ત્યારે વધુ સાવધાની થી રાખવી જોઈએ.
હા, કિંમતી વસ્તુઓને સુરક્ષિત જગ્યાએ રાખવી જોઈએ ને.
હ રાત્રે ઓછા ઓળખાતા વિસ્તારમાં જવાનું ટાલવું પણ ઉપયોગી બની શકે છે.
હા, અકસ્માતી કામ પરિસ સ્થિતિ માટે જરૂરી ફોન નંબર પણ સાથે રાખવા જોઈએ.
હ અન હાની વાત લાગે પણ જરૂર પડે ત્યારે ખુબ મહત્વપૂર્ણ સાબિત થઈ શક
હા, એ તો છે જ અને યાત્રા ના છે ને અહ અંતિમ દિવસો વિશે શું વાત કરાય?
આપડે જે યાત્રા ના પૂર્ણ થવા આવે ત્યારે પાછા ફરવાની તૈયારી શરૂ થાય છે.
હા, સૌથી પહેલા તો સામાન ની તપાસ કરવી જોઈએ ને?
હા, આપડે જે વસ્તુઓ લઈ ગયા હોય એ કોઈ બી વસ્તુ જે હોય રૂમમાં કે કોઈ અન્ય જગ્યાએ રહી ના ગઈ હોય તેની આપડે ખાતરી કરવી જોઈએ.
હા, દસ્તાવેજો, મોબાઈલ, ચાર્જર અને અન્ય જરૂરી વસ્તુઓની પણ તપાસ કરવી જોઈએ.
હા, આપડે આ રીતે પછી અના અનવ્યાસક મુશ્કેલીઓ ઊભી થતી નથી.
હા અને પાછા ફરવા માટેની ટિ કીટ અને સમયની પણ ખાતરી કરી જ લેવી જોઈએ.
હા, સમયસર નીકળવાથી ઉતાવળ અને તનાવ બન-બંને ઓછા થઈ જાય છે.
હા, યાત્રા પૂર્ણ થયા પછી છે ને ઘણા લોકો ફોટો અને વિડીયો વ્યવસ્થિતમ રીતે સાચવાયા સાચવે જ છે.
હ, આ યાદો વર્ષો સુધી સાચવે રખે છે.
હા અને કેટલાક લો-લોકા તો છે ને યાત્રા વિશે આમ નોંધ પણ તૈયાર કરે છે.
હા, તેનાથી ભવિષ જેમા તે જગ્યા વિસ એ માહિતી યાદ રાખવાની સરલ બને છે.
હમ્મ, એ તો છેં. દર એક કે યાત્રા માંથી છે ને આમ કઈનેક કઈ નવું શીખવા મળે.
હા, કોઈ વખત નવી જગ્યા વિશે જાણવા મળે છે તો કોઈ વખતે નવી સંસ કૃતિ વિશેષ સમજન મળે. છે.
હા, એ તો તમારી વાત એકદમ સાચી છે. અને આ સાથે છે ને આપડે વ્યાજની ચર્ચા પૂર્ણ કરીએ આપડે. મને તમારે જો વાત કરવામાં ખુબ મજા આવી.
મને એ ખુબ મજા આઈ.
હા, ચોક્કસ થી ફરી વાત કરીશું.
હઓ.
હ. હમ્મ.